હલો. જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ.
કેમ કરો છો?
બસ મજામાં.
તું જમી. એકદમ મજામાં, હા. જમી લીધું તો અચ્છા બરોબર. અમે, અમે પણ જમી લીધું હમણાં જ.
એવું? હા.
હ, શું બનાવ્યું જમવાનું?
જમવાનું એટલે સેવટામેટાનું શાક અને ભાખરી.
બરોબર. હા, અમે લોકો પોવા ચાય, પોવા બનાવ્યા ત વરસાદ પડતી હતી ને એટલે.
હ અચ્છા. એવું હમ હા, અમારે ખાને ચાલુ જ છે વરસાદ પડતો.
એમને હા, એ ગુજરાતમાં બહુ બતાવેલા વરસાદ તો હમણાં.
હા, સુરત મન છે ને નવસ હા, વધારે છે. આજે અમારે આખો સવારથી જ ચાલુ અમારે
એમને હા. એટલે હમણાં હું, ન્યુઝ જોતી હતી ને એમાં બતાવતા હતા. એ કે બાજુ ગુજરાતમાં બહુ એલર્ટ કરી નાખ્યું છે એમ કે આટલા વાગ્યા સુધી સવારના અ નવ વાગ્યા સુધી કે ફૂલ વારસા ધગાઈ.
અચ્છા. હા હા.
તે મે એજ પૂછતી હતી મે કીધું, કેટલો વરસાદ તે બાજુ બી પડે એમ.
અમારે બાજુ તો ઓછો છે તોયે થોડો, થોડો ચાલુ જ છે. એમ તો સવારથી
હા, બરોબર.
સુરત જેટલોને એટલો બધો નથી.
હા, તે જ અમારે બેબીએ ફોન કર્યો હતો ને મારે બેનની બેબી છે ને બજુલીખોર. સુરત, નવસારી બાજુ તો એ લોકો કેહેતા હતા કે બહુ જ વરસાદ ત્યા કને એમ તો એટલે મેં કીધું પુલ હા, ના એ વાત કરતી હતી વરસાદ બહુ પછી મેં ફોનમાં જોય, ન્યુઝમાં પણ બહુ વરસાદ એ બાજુ પણ સરકારે કેટલી મદદ- કરે છે ને વરસાદમાં જો એમ થાય કે સરકાર તો કરે પણ પ્લસ ત્યાં બધાએ પણ બહુ મદદ કરે એમ કે વરસાદની સિઝનમાં એ કે તમારે કઈ બી એમ હા હમણાં મેં એટલે ન્યૂઝ જોતી હતી નેને આવ અરા ગુજરાતી બધા ભાઈ લોકો એ. મેસેજ મૂક્યા એ બધા ગાડી લઈને બધા કચ્છ બાજુ ગયા હોય ને તો કે એમને કે આ રસ્તામાં ક્યાંય આવા નુ નથી ફૂલે ને હમણે સુરત ને બાજુ નવસારી ને વચ્ચે આવે એમ કે તો એને એમ કે આ ફોન નંબર આપ્યા કે કાઈ બી જરૂર હોય તો અમને સંપર્ક કરજો એમ કરીને બધા તો એમ કે આપ પણ ગુજરાતી લોકો એટલી જ મદદ કરે ને સરકારે એટલી જ મદદ કરે
હા ખરે છે, વિચાર તો દયા ભાવના હોય ને બધા એટલે હા દયા હા હેલો આવે છે, ને અવાજ
હોય છે હં તે જ વી કેતી હા આવે હા આવે છે અવાજ.
હા.
તો તમે ત્યાં વિધ્વા સમિતિ ને બધાને એમ કે આમ સરકારે મદદ કરે છે, ને બહુ બાજુ
હા બો કરે આ બધા પેન્શન મલે છે, ને બધે મહિલાઓને પણ બધું આપે જ છે, ને શીખવા માટે સંચો ને બધું આપે છે, બધું એ
સિલાઈ મશીન
હા સિલાઈ મશીન ને બધું આપે જ છે, જે જરૂર એ બધું આપે જ જરૂર મંદ લોકોને આપે છે, બધાને
બરોબર હા હા ને પેલું આપે છે, ને બધા ગર્ભવતી મહિલા હોય જેને ઉચચાર ના કરી શકતા હોય બધા ઘરમાં એવ આર્થિક પરિસ્થિતિ હોય એ લોકોને ભી પૂરું આ મહિનાનું પેલું આપે ને કીટ આપે છે, ને
હા આપે બધુ આપે છે, વિચાર હા હા હા સાચું કીધું તે હા હા બ
એમનુ સારું બધું સરકાર મદદ કરે એ બાજુ જોઈએ ઘણું અમારે ત્યા બોવ ઓછું હોય ના ઓછું હે અમારે ત્યાં પણ એ ગુજા સરકારી બાજલ કર બહુ વધારે કરે છે બધું. કેજો ને પછી આ મહિને મહિને હજાર રૂપિયા આ હા હા મહિને મહિને આવતા તા હજાર રૂપિયા જ છો અમુક છોકરીઓને દીકરી જન્મે તો એટલા રૂપિયા આપે છે, ને કોઈકને બે દીકરી હોય ત્રણ દીકરી હોય હા એ એ બધું બો આપે અમારે હ સરકાર બો મદદ કરે જોયું અમે
હમ બરોબર એ
હા બીજી હશે ને ત બધ તમે તો બ હા એ બાજુ ગુજરાતમાં તમે જાવ તો બીજા શેને મદદ કરે સરકાર એક તો આવિધવા લોકો એ લો એને કાગરપતીજ ને પછી બીજામા શેનામા તમારે ત્યાં બધું કરે મદદ કરે અરે સાઈ
ધનામાં બધું કરે છે, હા છોકરીઓને આપે સરકારી સ્કૂલમાં ભણતી હોય છોકરીઓને જે આર્થિક પેલી હોય એ બધાને આપે છે, તા હા
રોબર.
કરીને આપે જ છે, બધાને હમ ઈ તો ઘણા ટાઈમથી આપે છે.
હા એ વાત સાચી હે તેજ મેં કીધું અમારે ત્યાં બદલે કરે છે, એટલું બધું નથી કરતા ઓછું કરે છે. અહીયાં જે સરકાર વધારે મદદ કરે ગુજરાત બાજુ એટલા મા ટે હમ સરસ ત્યાં વરસાદની સિઝન ચાલુ એટલે એમ થાય કે એમાંય વરસાદમાં તો સરકાર ઘણી મદદ કરે પોકને પરે પા અનાજ કેટલા ના ઘર પાણીમાં બધા જો ડૂબી ગયા તા
આવ જો ને બધા એક એક માળ બધા ડૂબી ગયેલા છે, ને બધા એક એક માળ બધા ડૂબી ગયેલા છે, બધા તે બધાને બિચાર તો હવે સરકાર જ પેલું કરશે ને મદદ હવે એ લોકોને
હા, એ જ એ જોયું અમે ઘણી મદદ કરે સર હા બરોબર બરોબર એકદમ
હવે એ લોકોને તો બધું પેલું થઈ ગયું બિચારા હા, ઘરમાં પૂર આઈ ગયું એટલેછ શું થાય તમારે ઘ બાજુ કેટલો વરસાદ છે, તમાર બાજુ
આમારે તો બહુ ઓછુ હોય, એટલે એમ કે થોડું થોડુ થોડુ થોડુ પર પડે એકદમ વધાર નથી પડતી વરસાદ એટલા માટે
હા બ
એ વાત સાચી બીજું શું કહો છો, તમે
હ ભાઈ
એ
બસ બી શું કહી હ કોહ
શાંતિ બસ શાંતિ છે, અમારે બી એજ હા આ બધું ન્યૂઝ ને જોઈએ ને એટલે થોડુ હા એ વાત સાચી ને અમે ન્યૂઝ ને જો હે ને
હા તે તારો ફોન આવ્યો
હ બરોબર તમે સમાચારમાં જોયુ, ને એટલે ત મેં ફોન કર્યો મેં કીધું તરે ત્યાં એ બધું બહુ વરસાદે એ તો આ બધ ન્યુઝમાં જોય, ને એટલે તો બહ જજીવ બળે ઘરમાં છે.
હા બરોબર જોઈને ઘરમાં ઘરમાં સવાર થી બેઠા પછી હા ના ઘરમાં ઘરમાં બેઠા છીએ, સવારથી અમે દવાખાને જવું તું દવાખાને જઈને હા પ
વરસાદ ચાલુ બરોબર હા હા વરસાદ નડ્યો નહીં દવાખાને ગયા હતા, ત્યારે સંભળાતું નથી. હેલો કપાઈ ગયો. ચાલુ હે અરે ચાલુ હ કોનુ તો હલો હા નથી સંભળાતો અવાજ કટ થઈ જાય, આ વરસાદ ના લીધે હેલો હલો